હલો ભાઈ કેમ છો.
હલો જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં ટમે કેમ છો?
હા હાલમાં તો કઈ નહી અગર આરામ કરી રહ્યા છો તમે શું કરી રહ્યા છો હમણાં તમામ કઈ પ્લાન છે ક તમે જે પોતાની જે આવક કમાવો છો તેની તો થોડું ઘણ બચત તો કરતા હશો ને પહેલાથી જ?
હા એમ તો બજત ખુબ જ જરૂરી છે અને હું તો કરું જ છું અને બજેટ શું છે કે જે આવનારી જે પ્રોબ્લેમ્સ હોય છે અને આપણને નથી ખબર પડી કે જે આવનારા દિવસો છે તે કેવા જવાના છે કેવી વાર આપણા ઘરનું પણ બીમાર પડી શકે છે અને આમ ઘણી બધી મુશ આવી શકે છે તો એ મુશ્કેલીઓ સામે લડવા માટે આપણી પાસે થોડું ઘણું બચત હોય તો સારું પડે છે એટલે હું જે હમણાં ઈન્કમ આવે છે મેં જે કંપની જોબ કરો છું ત્યાં જે મારો પગાર છે તેનો દસ થી વીસ ટકા હું બચત ખાતામાં નાખું છું પૈસા અને તેનો યુઝ મેં જ્યારે મારી પર પૈસા ના હો અને ઇમરજન્સી હોય ત્યારે ઉપયોગ કરો છું શું તમે પણ બચત કે પછી કઈ કમાં રોકાણ કેવું કઈ કરો છો?
હા ભાઈ એટલે કે તમારી સાથે અમને ફોન જે કર્યો એના માટે જ કહ્યું કે આપે એટલે બજેટ આપણે તમે ક્યાં રોકાણ કરો કઈ જગ્યા સારું પડે આપણને રોકાણ માટે બેંકમાં આપણને ઘણી બધી એ રોકાણની બધી સુવિધા આપે છે અને બેંકમાં એટલે અમુક સિલેક આપ બેંક કરીી જેમ કે તમે જાણો છો કે આપણે મોસ્ટલી એમ આપને જ્યાં આપ જે બજેટમાં આપણે જેટલા પૈસા રોકીએ તેના કરતા થોડું ઘણું આપણને વ્યાજ સારું એવું ત્યાં જ આપણે રોકવું જોઈએ કારણ કે એવી જગ્યાએ રોકીએ કે પછી આપણે જેટલું વધારે બચેત કરીએ જેટલી બેંકમાં નાખએ પરંતુ એ વ્યાજલ એ એટલે કે ઘણું નથી મળતું તો પછી ફાયદો જ શું એટલે કે આપણે બેંક એવી સિલેક્ટ કરવી કે ત્યાં આપણને સારું એવું પ્રોફિટ મળે અને સારું આપણે એને આગળ જતા ભવિષ્યમાં સારું આપણું રોકાણ થઈ જાય કારણ કે બચત તો પહેલાથી આપ કરવી ખુબ જરૂરી છે કારણ કે બચેટ વિના કશું શક્ય જ નથી કારણ કે જો આપણે પહેલાથી બચેટ જ નથી કરતા રહેશું તો પછી આપણને આગળ જતાં ખુબ પ્રોબ્લેમ થવાની જ છે કારણ કે બચેત આપણને ઘણી બધી આફતો સામે ઘણી બધી ખુશીઓ સામે કે ઘણી બધી આપણે જરૂરિયાતી વસ્તુ ખરીદવા માંગતો હોય તેની સામે આપણને યોગ્ય રીતે આપણને આપણને પેલું સહાય આપે છે કારણ કે તમે જાણો છો કે જેટલી આપણે બચત વધારે કરીશું તેટલ આપણે ભવિષ્યમાં નવી નવી વસ્તુ ખરીદી શકશું કાર પછી મોબાઈલ એટલે આપણે કોઈ પણસ્તુ પરિવારને લતા આપણે ખરીદી શકશું કારણ કે બચેટ વિના આપણે આવું એટલે બચેટ વિના આપણે આવું નથી કરી શકતા જો આપણે બચેત પહે નથી કરી એટલે કે બચત પે નહી કરીએ તો પછી આપણેે ઘણા બધા લોકોને એવું પણ કરે છે કે જે કોઈ વસ્તુ ખરીદવા માંગતા હોય તો પેલા લોન લઈ લેને પછી એ વસ્તુ ખરીદે છે એટલે કે એવું તો સારું કેવાય પરંતુ હવે એ લોકોને કોઈ વા લોન હપ્ ચુગવાનું ભૂલી જાય તો એ લોકોને ગંભીર પરિસ્થિતિ થઈ જાય છે એટલે કે એવા લોકો પણ ઘણા બધા છે બધા લોકો મોસ્ટલી હપ્તા પર લે છે ને એવું બધું કરે છે. અને એમની આવક એટલી નથી થતી કે જે લોકો પૂરે પૂરે હતા એ લોકો ભરી શકે પછી એ લોકોને પણ વસ્તુ લીધેલી હોય તો પાછું ખેંચાઈ જાય છે અમારા ગામડામાં ઘણા બધા એક્ઝામ્પલ છે એટલે કે મારે તો એજ કેવું છે કે આવા બધા જેના લોકો એટલે જે લોકોના મગજમાં આવું લોન લઈને આવ વસ્તુ ખરી એવું નહીં કર્યું કારણ કે જેટલ આપડું ઉધારી રહેશેું તેટલું જ આપણે મગજ પર મગજ પર આપણું ટેન્શન રહેશે એટલે કે આપડણે જેટલું વધારે વધારે રોકાણમાં લેશું તેટલું જ આપ આપણા માટે સારું છે કારણ કે આવ આપણને એવું લાગ્યા કરે છે આપડા પૈસા બાકી છે ભરવાના અને એમાં જ પૈસા નીકળી જાય છે ઘરે શું કરીશું એવું બધું વિચારે છે ને એવું બધું લોકોની પરિસ્થિતિ પણ સજ્જે છે એ પણ જોયલી છે કારણ કે આપણાથી એટલે કે આપણાથી ઘણા બધા લોકો એ મોસ્ટલી એવું જ વિચારે છે હમણા ગણા બધા લોકો મોસ્ટલી બધા હતીથી ગાડી લે છે પછી ફોન લે છે એવુ બધું લે છે પરંતુ એ લોકો જો બચેત કરેલી હોય તો પછી એ લોકો એમ તો કેશ તું કેશ બધું લઈ શકશે એમ એટલે મારે તો એજ કવું છે કે બજેટ કરવી જોઈએ ને આગળ જતા આપડે ક્યાં બજેટ સારું એવું કરશું એમ કે ઘણી બધીવી જગ્યા છે મ્યુચવલ ફંડ છે એસઆઈ બી છે એ બ ઘણી બધી જગ્યા છે આપણે જો આપડા આવકમાંથી જે મંથલી આપડે જે આવક સેલેરી કમાય છે તેમાંથી અમુક ટકા આપડે એમાં નાખશું તો પછી આગળ જતા ભવિષ્યમાં આપડા સારા એવા પૈસા થઈ જશે એટલે મારે તો એજ કેવું છે કે તમે જે એટલે કે તમે કોઈ પણ પ્રકારની એસઆઈપી કરેલી છે.
ના એમ જોવા જઈએ તો હાલમાં તો મને એસઆઈપી નું ઘણું બધું એમ નોલેજ છે પરંતુ મારી પાસે એટલી ઈન્કમ નથી કે હું પમાં પૈસા રોકાણ કરી શકું પરંતુ જો તમને બચેટ વિશે કહું તો બચેટ એ જીવનમાં આર્થિક જે સુરક્ષા આપે છે આપણા જીવનમાં આપણે કઈ પણ આવનારા ભવિ્યમાં શું થવાનું છે એ મેં તમને જણાવીમ કોઈને ખબર નથી તો એની સુરક્ષા આપે છે પ એ બચત કરવાથી જે ભવિષ્યની ચિંતા છે તેમાંથી આપણને મુક્તિ મળે છે કે ભવિષ્યમાં શું થશે ને ઘરે કોઈ પ્રોબ્લેમ થયો હોય તો આપણે શું કરશું એ બધી જે ટેન્શન હોય છે તે દૂર થઈ શકે છે તો એ દરેક વ્યક્તિ એ પોતાની આવકનો થોડો ભાગ તો આ પેડમાં બચાવો જ જોઈએ એમ કેમ એ આવનારી ભવિષ્યમાં આપને આપણા માટે ફાયદો જ છે એમ બચત એ સારી અને ઉપયોગી વું છે કારણ કે ભવિષ્યમાં આપને કામ આવવાની છે. પછી પૈસાની બચત સાથે સમયની બચત પણ મહત્વની ગણાય છે કારણ કે સમય પણ એ ખૂબ જ કિંમતી છે જોવા જઈએ તો હાલમાં કારણ કે કેટલાક લોકો પાસે તો સમય જ નથી હાલમાં તો એ લોકો શું છે સવારે પણ કંપનીમાં કે પછી જે જોબ કરે છે ત્યાં નીકળી જાય છે તો એમની પછ એ ઘરના માટે પણ ટાઈમ રહેતો નથી તો આપણે સમય પણ જેમ બે તેમ બચાવવો જોઈએ પછી બચત જો આપણે કરતા રહેશું તો આપણને પણ આત્મવિશ્વાસ વધી જશે અને ભવિષ્યનું જે ટેન્શન છે તે જો ઓછું થઈ જશે તો જે આપણે હમણાં રેગ્યુલર જે કામ કરવાનું હોય છે તેમાં પણ ખુબ જ સારી રીતે આપણે કાર્ય કરી શકશું અને બચત જો દેશના આર્થિક વિકાસમાં પણ ફાળો આપી શકે છે કારણ કે આપણે કશે પૈસા રોક્યા હોય તો એ જરે કે કંપનીમાં રોક્યા હોય અને કંપનીનો વિકાસ થાય તો એ દેશના માટે ખુબ જ સારું ગણ છે નાની નાની બચત ભવિષ્યમાં મોટી સં ટી બની શકે છે એ પણ ખુબ જ યાદ રાખવું જોઈએ તમારે શું છે તમે આ બજેટ કરો છો એનો તમારો શું મેન ઉદ્દેશ છે તમે શું કરવા માંગો છો બજત કરીને.
હા એટલે કે બચત કરીને આપણે મોસ્ટલી આપણા ઘરનું જ વિચારવું જોઈએ કારણ કે આપણે પરિવાર જ આપણું પહેલું પહેલું જ પહેલું જ કહેવાય છે એટલે કે પહેલું તો હું પરિવારનું જ વિચારું છું અને પછીથી ઘણી બધી વસ્તુઓ છે જ ફરવા માટે કે મને ફરવાનો પણ ઘણો બધો શોખ છે અને ફરવા માટે હું થોડી ઘણી જે પણ જે સેલેરી મારી આવે છે તેમાંથી હું અલગ જ ભાગ બચાવી શકું એટલે કે બચાવ અમુક ટકા ભાગ મેં બચાવું છું ફરવા માટે કારણ કે આગળ જતાં પ્લાન મારો ઘણો બધો ફરવા જવાનો મને ખુબ ગમે છે કારણ કે વિડી શોમાં ફરવા જવાનો મને ખુબ ગમે છે એટલે મેં અમુક ટકા ભાગ એમ બચેટ એમાં કરું છું. એટલે કે આપડે બ કરવી જોઈએ કારણ કે અરી જે સેલેરી છેરી થોડી ઘણી બચતરી થઈ જ જાય છે એ ઘણા નાના નાના જે બચેટ કરવાના છે તેમાં બચેટ કરું છું અને બીજું એ છે કે આપણે બચત કરવી આપણને ઘણી બધી આફતો સામે આપને રક્ષણ આપી જાય એ આપી જાય છે કારણ કે તમે જાણો જોકે ઘણા બધા પરિવાર છે કે ગામડામાં મોસ્ટલી બધા લોકો એવું વિચારે છે કે જે પણ પૈસા આવે છે ખર્ એટલે ખર્ચ કરી મૂકે છે અને પછી કોઈ પણ પ્રકારની એ લોકોને આકસ્મિક પરિસ્થિતિ થઈ ગઈ કારણ કે એ લોકોને કોઈ પણ ઘરના લોકો બીમાર પડી ગયા અથવા અકસ્માત થઈ ગયો અચાનક કે પછી હવે અન્ય કોઈ અન્ય કોઈ કારણસ એ લોકો ભેલું થયા તો પછી આવી આફડ સામે એ લોકો શું કરી શકે એમ એના કરતા એ લોકો પછી બીજા પર પૈસા માંગવા કરતા એ લોકો બચત કરેલી હશે તો પછી કોઈ પણ આવા પૈસા નહી મામાંગવા પડે એટલે કે એ લોકો હમણાંથી લોકો પ્રિપેર થઈ જવું જોઈએ કે એ લોકો પૈસા બચાવવા જોઈએ તો પછી એ લોકો કોઈ પાસે પૈસા ની માંગવા પડે અને યોગ્ય રીતે એ લોકો પોતા કોઈ આકસ્મિક પરિથિતિ સામે લડી શકે કારણકે એવા ઘણા બધા પરિવાર છે એ ગામડામાં કે લોકોવ બચત કરવાનોઈ શો નથી એ લોકો આવું કરે છે એટલે કે પૈસા ઉડાવી જ દે છે જેટલા આવે છેને પ એલા પૂર જ કરી મૂકી છે એટલે કે એવા બધા ઉદાહરણ અ ગામડાઓમાં ઘણા બધા છે એટલે કે મોસ્ટલી બધા લોકોને એજ કહવું છો કે એ લોકો પોતાની જે પણ થોડું ઘ એટલે કે જે આવક કમાય છે. તેમાંથી એ લોકો થોડી ઘણી આવક બચાવું ખુબ જરૂરી છે કારણ કે મારા ઘરે પણ ઘણા બધા જેમ કે મોસ્ટલીવા જોબ પર જાય છે બધા મારા ઘરના સદસ્યો તો એ લોકો અમુક ટકા એ લોકોની તો એસઆઈપી હોય જ છે એસઆઈીપી કરેલું છે અને એ લોકો અમુક ટકા એવા કોઈ પેલોક ભરે છે. એટલે કે એ લોકોને ભવિષ યમા સારા પાં છ વર્ષ પહી પૈસા થઈ જાય એ લોકો હમણે જે હમણે એસઆઈપી કરેલી છે અને અ બીજું કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરેલુ એમ કેહેતા હતા અને મને મારો પણ એજ અ મને તો ઉદ્દેશ્ય છે કે અમે પણ મારી પણ એસાયપી ચાલુ છે અને અમારી પણ આ મ્યુચ્યુઅલ ફંડ છે પછી ઘણા બધા આવા હા આવા એટલે કે આવી બધી જે સંસ્થા છે. કેમ કે ઓફ સોક્ એમાં પણ આપણે માર્કેટ એટલે કે શેર મારકેટમાં બ જો વધારે જ્ઞાન હશે તો એમાંથી પણ આપણે સારા પૈસા કમાઈ શકીએ કારણ કે શેર માર્કેટ પણ હમણાં ઘણા બધા લોકો શીખે છે કેવી રીતે કરો કોર્ષ આવે જ છે એનો શેર માર્કેટિંગ બી સારું કેવાય એનું જ્ઞાન તુ હોય તો આપણે કરવું જોઈએ કારણ કે એનું જ્ઞાન વગર જ આપણે લાગી બેસે તો પછી આપણને આગળ જતા એવુ મુશ્કેલ થવાની જ છે શું તમે શેર માર્કેટ વિશે કઈ જાણ્યું છે.
હા એમ જોવા જઈએ તો શેર માર્કેટ એ પણ ખુબ જ સારી બાબત ગણાય છે પરંતુ એમાં ઘણો બધો રીકસ રહેલો હોય છે અને આપણને જો શેર માર્કેટ અપૂરતું જ્ઞાન હોય અને એના વિશે આપને ખબર નહી હો કે આ શેર માર્કેટ શું છે અને આપડે તો આજે હમણાં સોશિયલ મીડિયામાં જોઈએ કેમકે શેર માર્કેટમાં પૈસા રોકવાથી આલો આ વ્યક્તિ અમીર થઈ ગયો આના ખુબ જ પૈસા આવ્યા એ આપડે એવી રીતે જો વિચારીએ કે આ લોકો ના પણ પૈસા આવશે હશે તો આપડે પણ રોકીએ તો એ એંગલ થી જો આપણે રોકવા જઈશું અને આપડા પાસે જો જ્ઞાન નહીં હશે શેર માર્કેટ તો આપડા જે પૈસા રોકશો તે ડૂબી જશે છે એટલે આપણે હંમેશા શેર માર્કેટ પર રોકતા પહેલા સમજવી જોઈએ અને એનું એનાલિસિસ કરવું જોઈએ કે શું છે અને મેં તમને એ પણ જણાવ્યું છે કે આ બજેટની તમે વાત કરી છે તો જે બાળકો હોય છે તેમને પણ નાનપણ થી બજેટ કરવાની સારી ટેવ વિકસાવવી જોઈએ એલોકોને પણ આ જે ગુલ્લક હોય છે તેમાં પૈસા કરવાનું તેવ અ એ લોકોને પાડ્યું છે એનાથી શું થશે કે એ લોકોને પણ પૈસાની જે કિંમત છે તે ખબર પડશે વેલ્યુ ખબર પડશે એટલે એ બધું કરવું જોઈએ અને અંત માતો એ કહી શકાય કે બજેટ એ માત્ર પૈસા જમા કરવાની અ પ્રક્રિયા નથી પરંતુ આવનારું ભવિષ્ય સારું કરવુંની ઉજ્જવળ કરવાની સુરક્ષિત કરવાની એ બધી પ્રક્રિયા છે તેથી દરેક વ્યક્તિને મારા હિસાબે એમ જોવા જઈએ તો બજટને પોતાના જીવનનો એક મોટો પોળો ભાગ તો બનાવવાનો બનાવો જોઈએ તમારે શું કેવું દરેક વ્યક્તિ એ બચતતો જીવનમાં કરવી ખૂબ જ જરૂરી છે ને
હા ભાઈ એટલે કે બચત કરવી તો ખૂબ જરૂરી છે જો એ લોકોએ અ ઘણા બધા બાળકો પણ છે તે પણ હમણાથી એટલે બધા પ્રીપેર છે કે હમણાં થોડી ઘણી બચત એવો પેગી બેનમાં કે પછી એ લોકો રાખે છે એવું પણ મે તો જોયું અમારા ઘરના જે નાના નાના બાળકો છે તે પણ એ લોકોતો અમણેથી જ જે જે પણ એ લોકોના જે એમનાથી મોટા હોય છે દાદા દાદી એ પછી અમે લોકો બધા માતા પિતા એમના એમને થોડી ઘણી પોકેટ મની જે વાપે છે તેમાંથી એ લોકો થોડું ઘણું બચાવે છે અને એ લોકો બચત કરે છે એટલે કે હમણેથી એ લોકોના મગજને એવું છે કે આગળ જતા એ લોકો ભવિષ્યમાં કામ આવશે એટલે કે નાના બાળકોને પણ એટલી સમજ હોય છે કે બચત કરવી ખુબ જરૂર છે સારું તો ભાઈ મળીયે પાછા વે તો ઘણી બધી જે જે પણ આપણે બચત વિશે આગળ જતા વાત કરીશું કારણ કે બચત તો આપણે પહેથી કરવી જ જોઈએ અને આગળ જતા તમે પણ બચત કરો અને તમે પણ તમારા પરિવારને બધી ખુશિયા આપ
હા ચાલો મળશું ત્યારે વાત કરીશું
હા